હમ. હલો હા હું કરે હલો હું કરે. હલો આવે અવાજ. હ હાલું. હું કરે?
કો નહી ફરદ કરું કે અંદ બાજુ.
હા હા હું ગ વર્ષ જઈ ગ. બસ કઈ ન બેહી ર છે.
હ આજે તો વરસાદ તો સારો આવ્યોજે તો.
હમ ખ વાર નો લાગેલો આયો પછી બંધંધીય પાંચ છો આવ્યો હા
મારે તમે તો બજાર ગેલી હતી તો.
એવું કે, હા!
જર ગેલી તાકી ભી ગેલી હમ.
રનગોડની લઈ?
ટ્રેક્ટર ફસાય
હમ્મ અમી ગેલા હતા બજાર રેન કોટ લઈને ગઈ તો ફરી પણ વરસાદ થોડું થોડું જ આવતો હતો પછી પેરયો જ નહી.
હમ્મ. હવે તો છત્રી લઈ રેનકોટ લેવા જ પડે વરસાદ ચાલુ જ હોય તો
પડે